મે મજામાં
હા તમે કેમ છો?
બસ મજામાં. આજે આપણે આપણી બાળપણની યાદો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. બાળપણની આપડી કેવી રસીલી યાદો હતી, કેવી મજા આવતી હતી બધી વાતો વિશે.
હા બાળપણ એટલે એમ મજા ના દિવસો હતા ખાલી. અને અ બાળપણમાં અનેક મજા પણ કરતા હતા આપણે. જેમ કે અનેક ગેમ રમવી વગેરે વગેરે અનેક વસ્તુ કર તા હતા.
બાળપણની તમારી પ્રિય ગેમો કઈ છે? જેમકે મારી પ્રિય ગેમ તો અનેક ગેમો હતી, જેમકે ખો ખો, કબડ્ડી હતી, પછી વોલીબોલ બી કહી શકાય, પછી કિંગ ગેમ કનેક દ ડા ફેંઈવાની ગેમ હતી, એવી મારી બહુ ફેવરેટ ગેમ હતી. તમારી
હા, બાળપણમાં અનેક ગેમ હતી, ક્રિક્રેટ, ગીલી દંડો, કબડ્ડી અનેક ગેમો હતી. પણ તેમાંથી મારી સૌથી ફેવરેટ કે ગેમ કેવાય ને, તો ક્રિકેટ એમ પેલેથી અને બાળપણ જીવનનો સૌથી બાળપણ એ આપણો એમ સમય હતો, જેમાં આપણે
તે દરમિયાન આપણેે કોઈ જવાબદારી ન હતી. મતલબ અને ખૂબ, આનંદથી અને રમતા આનંદ-આનંદ ને આનંદ જ હતો, અને રમતા મિત્રો અને પરિવાર સાથેનો પ્રેમ કંઈ અલગ જ વાત હતી નાના હતા ત્યાંરની.
નાનપણ મતલબ મને એવું લાગે છે કે નાનપણ આપણે નાનપણ જ એના માટે હોય કે મિત્રો બનાવા. એમ કારણ કે ન નાનપણ ના મિત્રો જોવા આપણે, નાનપણ ના મિત્રો હજુ સુધી મિત્રો હોય મિત્રો હોય, આપડે કેવી મસ્તી કરતા એમના સાથે, કેવી રમતો રમતા એટલે મને તો લાગે કે નાનપણ જેવા મિત્રો આપણને જિંદગી માં પાછા તો ના મળે.
હા બિલકુલ સાચી વાત. બાળપણના અહ અહ મિત્રો જ આજે ઢાલ બનીને ઉભા રહે એવું મને તો લાગે છે, અને બાળપણના જ મિત ત્રો કહેવાયને કે જરૂર સમયે તરત દોડી આવે એવા હોય છે કેમ કે હમણાં ના સમયમાં મિત્રો હોવા અને તે ખાલી કામ પૂરતા હોય છે, પરંતુ જે લાઈફ ટા મતલબ આખ આખી જિંદગીભર રહે છે તે માત્ર બાળપણના મિત્રો જ રહે છે, એવું મને લાગે છે.
પણ્મ આપણે કેવી સ્કૂલ માં જવા માટે કેવા રડતા હતા કે સ્કૂલ નહી જવું, પણ આપડને એ ત્યારે ખબર નતી કે બધાથી વધારે જે આપણને યાદ આવવાની છે એ સ્કૂલની જ છે કારણ કે સ સ્કૂલમાં આપણે કેવી મસ્તી કરતા કેવા મિત્ર ઓ સાથે આપણેે પોતાનું ભોજન શેર કરતા, પછી મિત્રો સાથે કેવી વાતો કરતા કેવી ચ ચાલુ ક્લાસ દરમિયાન આપણે બધી મસ્તી કરતા ટીચરો સાથે, એ બધી જ યાદો આજર યાદુ બનીને રહે છે.
બાળપણની નાની-નાની યાદો પણ આજે પણ ચહેરા પર હસી લાવી દે છે. બાળપણમાં આપણે શાળામાં ભણ્યા, મિત્રો સાથે રમ્યા, તહેવારો ઉજવ્યા અને પરિવાર સાથે ઘણો આનંદ માણ્યો. આજે પણ મોટા થઈ ગયા છે પછી એ એ દિવસોની મને તો ખુબ જ યાદ આવે છે. તેથી આજે આપણેે બાળપણો ની યાદો શાળાઓ અને મિત્રો અને એનો ખુબ જ યાદ આવે છે.
એ જ. નાનપણ મતલબ મને એવું લાગે કે ત્યારે આપણે શીખવાની કેટલી બધી વસ્તુઓ શીખ ખ્યા, તા નાના હતા ત્યારે આપણે રમતો રમવા શીખ્યા પછી, કોઈ વસ્તુ બનાવતા શીખ્યા પછી આપડે ખાવાનું બનાવતા, જમવાનું બનાવતા શીખ્યા, બા તો કરતા શીખ્યા, એજ મને લાગે કે નાનપણ એટલે જીવનનો પાયો છે.
હા, બિલકુલ સાચી વાત, બિલકુલ સાચી વાત પાયો નથ થી પરંતુ તેના પર આખું અહ આખુ, જીવન નિર્ભર રહે છે. જેમકે પાયો આપણો મજબૂત હોય, તો આપણું જીવન પણ સરળ બને છે. તો મને તો બાળપણ મારું બહુ જ ગમે છને, આજકાલના આપડા સમય આપણા આપણા બાળપણમાં મોબાઈલ ન હતો, પરંતુ આજે જયારે આપણે મો ટા ગયા છે. તો મોબાઈલ આવી ગયા છે હાથમાં, પણ જ્યારે તે સમયમાં આપણા હાથમાં મોબાઈલ ન હતા તે સમયે જ કંઈ મજેદાર હતો એવું લાગે છે મને.
મોબાઈલે મને એવું લાગે છે કે બા બાળપણમાં જેવું આપડે કેવી મજાઓ કરતા ત્યારે આપડે પાસે મોબાઈલ હત તો નહીં. ત્યારે કા આપણે પાસે કઈ જ નહી હતું. આપણે પાસે હતા તો આપણા મિત્રો. જે આપણે યાદો મિત્રો સાથે બનાવી છે, એવી યાદો મોબાઈલ થી હમણાં બનતી નથી.
હા બિલકુલ સાચી વાત. આજકાલના બાળકો મોબાઈલ અને વિડીયો ગેમમાં વધુ પસાર કરે છે. જ્યારે પહેલાના આપણે મેદાનમાં ક્રિકેટ, કબડ્ડી, ખોખો અને સંતાકુકડી જેવી અનેક ગેમ રમતા હતા. બાળપણ આપણને પ્રેમ, મિત્ર- અને ખુશી નું સાચું મહત્વ શીખવે છે, એવું નથી લાગતું તને?
મને બી એવુજ લાગે છે, બાળપણ શીખવાનો જ પાયો છે, મને તો એવું લાગે છે. પછી બાળપણમાં કેટલાય, લોકોને બાળપણનો પ્રેમ હોય તે વસ્તુ, પણ કેટલા લોકોએ એક્સપિરિયન્સ કરી છે. અને તેમની પણ થઈ ગઈ છે.
હા, બિલકુલ સાચી વાત. શાળા મને તો બાપણમાં મારા શાળા ના દિવસ હજુ, પણ યાદ આવે છે. કે-કે શાળામા, આપણે માત્ર ભણવા જ નથી જતા પરંતુ જીવન ના ઘણા બધા પાઠ શીખવા જતા હતા, મતલબ શિક્ષકો આપણને જ્ઞાન આપતા હતા. આપતા હતા, સાથે મારતા પણ હતા અને ભણાવતા પણ હતા. અને પ આપડે સૌથી પહેલા બ કેવું સ્કૂલમા તો જતા હતા, તો કેવું પેલા તો પ્રાર્થના કરવા જતાં હતા, ત્યાં સુવિચાર બોલાવતા હતા, સમાચાર બોલાવતા હતા તો એટ ઈન્સાન એટેલું કે છેને, આપડો વાર આવી જાય બોલવાનો.
પણ મારું વિચારવું એવુ છે, કે એજ વસ્તુથી આપણે શીખ્યા છીએ. એ વસ્તુથી જ આપણે શીખીને આજે આપડો જે અહ ભય હતો, કે આપણાથી બોલા શે નહી, બોલાશે, ઈ જ ભય આપડો તે વસ્તુ એ કાઢ્યો છે, કે બધા વ્યક્તિઓ સામે કઈ રીતે બોલ તો એ બી એક પ્રકારની યાદોમાં જ થઈ ગયું છે.
હા, બિલકુલ સાચી વાતને આપડે બાળપણમાં કેવું કે પછી આપડે કયા કયો લેક્ચર છે, એનું પણ થોડુંક ટેન્શન રહેતું હતુ, પછી આપડે આવનારી પરીક્ષ ક્ષા, અનેક પ્રકારની પરીક્ષા લેવાતી કે ટેસ્ટ લેવાતી તેનું પણ અનેક જાતનું ટેન્શન રહેતું હતુ મને. તો
એ બધું ટેન્શન બી પછી, તો મને તો એવું લાગે છે કે એ બધું ટેન્શન લઈને આપણે મજબૂત બનયા છીએ, એણે જ આપણને શીખાવ્યું છે કે આપણે મુસીબત ના દિવસોમાં કઈ રીતે રહેવું. તો મને તો એ શીખવાનો પાયો લાગે છે.
હા, બિલકુલ સાચી વાત તને એવું નથી. લાગતુ કે મતલબ પરીક્ષા નો થોડો ડર ઘ ઘો, તો ડર રહેતો જ હતો પરંતુ મિત્રો સાથે જે અભ્યાસ કરવાની મજા આવતી હતી તે કય મજા જ લગ હતી એવુ નથી, લાગતું તને
મને લાગે છે, કારણ કે જે મિત્રો સાથે આપણે કેવી રીતના મસ્તી કરતા ચાલુ ક્લાસો દરમિયાન ટીચર ને કંટાળતા પછી, પોતે વાતો કરતા ચાલુ ક્લાસ માં એ બધી યાદો આજે, પણ યાદ આવે છે.
અહ શાળાના દિવસ ખરેખર યાદગાર હતા એવું લાગે છે મને તો.
શાળાના દિવસો તો છે પરંતુ આપડે કેવા બાળપણમાં આપડે જે ઘરના આજુબાજુના પડોશ છીના મિત્રો હતા એમના સાથે બી કેવી કેવી કલ ચલાવા જતા પછી વાતો કરતા પછી આપડે કેવી રીતના બધું સામાન એકઠું કરીને પછી એમાંથી આપણે ભોજન બનાવીને ભોજન કરતા એની એ યાદો બી અલગ જ પ્રકારની છે.
મને તો હજુ પણ યાદ છે કે અમે પેહલા ટાયર લઈને રમવા જતા હતા. પછી અમુક વાર તો ભંગા અમુક વાર તો પેલું કેવાય ને કે બાટલા ણવા જતા તા ન તે બાટલા ને ભેગા પછી ભંગાર વાળાને આપતા હતા તેમ તે કે કે પૈસા ને પછી અમે પાર્ટી કરતા હતા, ત પાર્ટી કરવાનું કઈ એમ મતલબ પૈસા તો ન હતા, પર
તમારી, સાથે જ એવી જ રીતે મે બી કેટલી એ યાદો બનાવી છે. જેમ કે રાત નાના હતા ત્યારે આપડે પોતાનું પેલું લાકડી ઓછી, ઘર બનાવતા એની અંદર રહેતા પછી એવી જ રીતે આપડે મિત્રો સાથે સાયકલ ચલાવવા માટે ઝઘડા કરતા કે મારે ચલાવી છે. પછી, તુ ચલાવ આવજે પછી, રેસ કરતા સાયકલોની પછી, અલગ, અલગ પ્રકારની ગેમો રમતા એ બધી યાદો એક અલગ જ પ્રકારની અલગ જ, જગ્યા મસ્ત યાદગારી યાદગીરીમાં રહી ગઈ છે.
હા, બિલકુલ સાચી વાત. તો તે સમય આપડા પર મોબાઈલ ન હતો એટલે મતલબ આખો દિવસ બહાર રહેવું અને મમ્મી બોલાવે તો જ જમવા જવું બાકી આખો દિવસ બહાર રહીને રમ્યા જ કરવું. જેવી અનેક યાદો આપડી યાદો બનીને જ રહી જશે એવું મને તો લાગે છે.
ત્યારે આપણે રમવામાં એટલા મશગૂલ થઈ જતા હતા કે આપણાને ભોજન બી ભૂલી જવાતું હતું. મને તેવું લાગે છે.
બિલકુલ સાચી વાત છે આજના આજના બાળકને તો રમવા માટે હાર જબરજસ્તી મોકલવો પડે કે તું બહાર રમવા જા આમ તેમ પણ આપડે તો પેહલા કેવું સવા વાર થતી હતી એટલે સવારથી નીકળી પડતા સાંજે ડાયરેક જમવાના ટાઈમે જેવા આવતા હતા એવું નથી લાગતું તમે?
હા, મને બી એવું જ લાગે છે. સવારના રમવા ગયા હોય વે પછી રમી રમી રમીને થાકી ગયા. પછી ઘરે તો આવી ના આવીએ તો બી આપડે બહાર જ રહેતા હતા. પછી આખી રાત થઈ જાય સૂરજ ડૂબી જ્યા પછી આપડે ઘર ઘરે આવતા હતા.
એજ મિત્ર સાથેની નાની નાની મસ્તી આજે પણ મને ખુબ જ યાદ આવે છે. ક્યારેક વરસાદમાં ભીંજવવું, ક્યારેક કાગળની હોડી બનાવીને તેમાં તરવવું કે ઝાડ પર ચડવું, ઝાડ પર ચડને આમણા પીપડી રમવી વગેરે યાદો હજુ પણ ખુબ જ આવે છે મને.
મને બી એવું જ લાગે છે. એવી યાદો હંમેશા આપડે અંદર રહી જ જવાની છે અને એવી યાદો આપડે મને નહી લાગતું કે આપડે બચપન જેવી યાદો પાછી બનાવી શકવાના છે.
હા, બિલકુલ સાચી વાત ને આ બધી યાદો આજે મ થોડી યાદ આવી તો આજે મનને પ્રસન્ન અને ખુશ કર લાખે છે એવું લાગે છે મને
મને બી એવું જ લાગે. આજે બી હમણાં બચ પણની યાદૉ પાછી તાજા કરીએ. એટલી જ મજા આવે છે જેટલી બચપનમાં આપણને તે યાદોને બનાવતા આવી હતી. તો મને તો એવું લાગે છે કે એવી યાદો બનાવ બનાવી જે બચપનમાં પોસિબલ હતી એવી હમણાં તો બનવાની નથી આપડાથી.
હમ્મ, બાળપણમાં દાદા દાદી સાથે વાર્તાઓ સાંભળવી, મમ્મીના હાથનો જ જમવું અને પપ્પા સાથે ફરવા જવું. આ બધી ક્ષણો ખુબ જ ખાસ હોય છે મને તો લા લે છે.
પછી, આપણે કેવી જીદો કરતા રમકડાઓ માટે કેવા અલગ અલગ પ્રકારના રમકડાઓ લઈ માંગતા પ પછી તે રમકડાવાને બે દિવસ રમતા પછી તે મૂકી દેતા પાછા એ બી અલગ જ મજા હતી.
હા, બિલકુલ અને તહેવાર માં આખો દિવસ પરિવાર સાથે મળીને ઉજવણી કરવી દિવાળી જેમ કે દિવાળી ઉત્તરાયણ, નવરાત્રી વગેરે
એ જ બધા તહેવારોમા, બી બહુ મજા આવતી.
હા, બહુ મજામા
આપણી બાળપણની યાદો હતી. પછી, પાછા આપણે મળીશું ત્યારે હજુ બીજા અલગ અલગ પ્રવૃતિ તે ઉપર વાત કરીશું.